હેલો. અવાજ આવે કે બરાબલ? તારો અવાજ જ બહુ કટ થાય તે.
હવે આવે મારો અવાજ?
હા, આવતા સે બરાબર.
બ હમણાં તો હમળં જ નહી.
હા, હું કરે?
આ હુઈ રેલી હતી હમણાં હુઈ થીં હવે ફોન આવ્યો ત્યારે.
હો, હો. એમાં તો પસી કામ બહુ તોડે પર તને વાત તે લોગ ને એવું કર ને કઈ લોકો હિત ટાઈમ નહી હુહેલે તો એમ કરને પ તો હ તો કેતા ભૂલી જાય એમને એટલે મારે ફોન કરવાડે
હા એજને પાછું પછી મમ્મીને બી કેવા પર હે એટલે મેં કર્યું તને હવારે ફોન ગાડી મોકલો ત્યારે કામમાં હતી તું. કે કેવી રીતે કરવાનું છે ને એમ કરીને પેલું રોપવાનું તે એટલે તને પૂછી લે ફોન કરી લઉં તો હઉ હારે
હા હવાર હવાર માં તો અમારે તો બહું બધું રોપનું હોય એટલે ચાલ્યા જ કરે. હજી તો અમારે તો ખેડવાનું હો બાકી જે તારું લખેલુ સે. તે ના લી થ છે ત અર હો પાખ ઘ હણા દિવસ ન લખેલે તેને એટલે હજુ તો નલલું જ છે તે થાય પછી કાદુ ઉપાડવાનો રો પણનું પછી રોપતા જમા તો કેટલા બધા દિવસે જાય ને બા પછી તો મજૂર હોય ને મળે એટલે તો રોપવા પડે એટલે મેં તો ગેર મુકામ માજ ગેરે હો માગ શાક રોટલી બનાવવા સારું મૂકી જાય ને મમ્મી લોકો રોપવા જાય થાક બનાવી ને પછી માર રોપવા જવાનું ને પછી કઈ નઈ આવીને અમારે જ બનાવાનું એટલે આખા દાડ એમાં જ નીકળી જાય ટા એમ જ મ પછી હજુ તો બા હુ કોલેજ જમ એટલે વાત છે હું બાકી જ રહી જાય હજ તો ભત રોપવાનું કાપવાનું કાપે ત્યારે હ બ પણ ત એટલી ગરમી લાગે ને પણ હું કર કરવો જ પડે
ત તો બહુ તાપ થઇ જાય ત્યાં તો બહુ તાપ લાગે ઉપર કઈ મૂકીને ને પાછું એકદમ કઈ જાણવા વચ્ચે તો હોય જ ન ફલ મિઠાઈ
હા તેવું જ ઉ માર તો અ ચોમા હવાભ પાહી ઉ ળ ભા એટલે એ કાપીને પા પાુંું લખવા જ પડેને પછી પાસે ખેડીને એ પાસેને પા મળતો ગાય ગાય બી બહુ ખ બધી છેની એટલે ગાયને ચારો હો જે વધારે જોઈએ એટલે પે જુવાર હો લખે ને પછી થોડાક માં શાકભાજી ને એવું કરે એટલે ચલીએ જ કરો આખુ આખું વર્ષ-
ગાય ગાય બહુ બધી તો
હા પાસેની બુંવાનુંને ઉ કેની પલે પહુ પાછું નીંધી ને પછી પાસું તો ભાત રોપવાનું તર તથી થઈ જાય એટલે ન એવ તને ગાય જોઈતી તો લઈ જજો મતલબ બહૂ બધી છે
ગાય તો નહી જો પણ દૂધ ને દહી આપજે ઘી ને એવું બનાવી ને અમ્ મને તો બડે જ નહી મને તો બનાવતા મમ્મી બી જાય એટલે મમ્મી ને બી ટાઈમ ન મળે એટલે દૂધ ને દહી ને ઘી નેું બનાવાની કલે મજા આવે રોટલીમાં લગાવને ઘી ખાવાનું મજા આવે
કઈ નહી મેં તો ના પા મેને ત્યાંબહી તો એમ જ બની જાય ખાલી અ પેલું દૂધ દૂધમાં થોડક દૂધ ગારી ને પછી થોડોક લીંબુનો રસ લખી દેવાનો અને પછી મૂકી નાખવાનું એટલે બીજા દિવસે દહીં થઈ જાય પછી તે દોઈ થઈ જાય પછી તેમાં થોડું થોડું દૂધ રોજ ને લખ્યા કરવાનું એટલે હી થઈ જ બીજું તો શું કરવાનું કઈ કરવાનું નહી એમાં કઈ ન મે તને મારેગ લ મકલા અડ ગાય આપના છેલે
ફળમાં તો કોઈ બી ઘે નઈ મતલે કોણ કરે ગાય નું ી એમ કરના પછી વચ્ચે લેવાના આવ મમ્મી ઘડે એટલે દી બી કરવા જેવી કોઈ મળે, ઘળે, એટલે બધા જાય એટલે. ગાય ન બી કોણ કરે? પાછું ચાર અવાર જવાનું. પછી કચરું કાપી લાવવાનું, પાણી આપવાનું બધું જ કરવાનું એટલે. ગાય ન બી કેવી રીતે કરે? એમને પછી એ નહીં લાવવા. મેં તને કીધેલું હતું આપ જે ગાય. પણ બધા જાય તો હવે કોણ કરે ગાયનું બી.
હા, હેડાને હિસાબ ખે જજ તો બાકી
તે હવે ધીમે ધીમે કરવા જ માડશે, હવે વરસાદ હવે બહુ આવવાનો. છે હવે કાલે તો બહુ આવેને? આજે જરાક ધીમા પડેલા છે. છાંટી-છાંટી આવે ને પછી પાછળ રહી જાય ને. એ કર્યા કરતા હમણાં તો તડકો મૂકેલો.
અમારે ભી કાલે છાટી-છાટી થોડોક આવેલો. કાલે તો અમાર તો બઉ બધુ સગાવેલા હતા, એટલે બઉ બધું બનાવાનું હતું કાલે તો ના, વળી તો કેરીની સિઝન ચાલે કે નહીં, એટલે તો કેરીનો રસ બનાવેલો ઘરેજ. કીધું લને બહુ જ તો હલો, એટલે કાલે હલો કઈ કામ આજે. બહુ બંધા ખેતર, એટલે હીડા સાફ કરવાને બાગી જ હીડા સાફ કરતા કરતા. વરસાદ આવી જે, પણ હીરાની સાથે બધું બગાડીને, જા હે વરસાદ. તો
હમણાં વરસાદ આવી ગયો, તો હમણાં હમણાં કેરી તો એટલી બધી બગાડી કરી, વાવાઝોડું સાથે વરસાદ આવેલો તો બધાને બહુ નુકસાન થયું. હા, વરસાદ તો એટલી બધી કેરી પાડી ગયા અને બધી હમણાં ભાવ બી ઓછા થઈ ગયા. કેરીનો બધી હમણાં વરસાદ લાગી જાય એટલે કેરી બી હળી જાય. એટલે તમારે કેરીઓ જોઈ જોઈને ખાવા પડે.
એટલે કંઈ નઈ બસ મનતો લંગડાની કેરી બૂ ભાવે. એટલે મેં તો મસ્ત પાકાવા મુકી રાખેલી છે ને મામાના ત્યાંથી હું મંગાવેલી છે કેરીઓ. મારે તો બાકી ના, એક દિવસ હવે તો લાગેલા હોતા તો મમ્મી હાથે જે પાપડી ને ઉભા બનાવી કે પણ બરાબર. પેલું પહેલી જ વાર બનાવી કે, તો બનાવતા નહીં આવડે. એટલે ક્યારે બનાવી તો બરાબર. ફૂલેની પણ કઈ નહીં હવે. તો બીજી વાર બનાવો હો, ત્યારે હારી થશે.
હા, મારી ઘરે તો મમ્મી દોસ્તાર બનાવતી છે મમ્મી ની. તો પછી ત્યાંથી જ લઈ આવી પાંચ કિલો. ના, હમણાં અથાણું તે બે ત્રણ દિવસ પહેલા જ બનાવ્યું. મમ્મીએ કેરીનુ અથાણું ને પેલા કેરી ના પામચ અથાણું નાખે તે એ લખેલા છે એટલે મજા આવે એ દાળ-ભાત સાથે ખાવાની મજા. મજા આવે પામચ અથાણું. એમા પેલા આવે પાણીમાં નાખીને આવે તે.
આમ તે એ ભરેલું સે, એને અથાણું અથાણું તો તો હવે. બહુ કોઈ ખાઈ નહીં, અમારતા તો એટલે ઓછું જ બનાવે. પણ મને તો મામાનું ઘેરનુ ની ભાવે અને બીજાના ઘરનું ભાવે મામાતા નું નહીં. તાનું મને, તાનું અથાણું મને મસ્ત લાગે એટલે તે મંગાવું ને પાણી ચુંહુ. પણ પાણી જવાનું પેલું નાનલુ નાનલુ હું કહે, પેલું અંબાડા કે હું? કે તે બહુ મસ્ત લાગે ને ગરબેલ બી મસ્ત લાગે.
એ તમારી બેન બો ખાઈ રોજ દાળ ભાત હાથે, એને બો ભાવે. એટલે કાઢવાજ લાગી જાય મને કાઢી આપ, દીદી મને કાઢી આપ, એવું જ કરવા લાગી જાય. દાળ ભાત ખાવા ને તેના હાથે તો જુએ જુએ ને જુવે જ એને.
હા, આડિંગ ખાધેલી છે મેં તો
આ તે તો મને ની ભાવે, મમ્મી લોકો ખાય એ પણ મને તો ની ભાવે. હજુ એક બી વખત ચાયખી બી નથી મેં ખાધેલી ની કે, એટલે ભાવે જી ની કાઢે.
મને તો બહુ ભાવે, મને તો પેલું વરહાદ ની સિઝન એટલે બહુ નીકળી આવે. અમે તો કાઢવા લેવ. પહી કાઢી લાવીએ ને બનાવીએ મસ્ત લાગે, પણ પેલું ટામેટુ ને એવું લાખ પેલું આમ ટામેટુ લાંખીને બનાવેને તે નહી ભાવતુ મન તો. પેલી આંબલીનું ડોકલું કાઢી ને બનાવીને ખાટી ખાટી મસ્ત લાગે તો વધારે રોટલી ખવાઈ જાય. કે એટલે મેં તો આમલી વાળી મમ્મી ને કેમ આમલી વારી જ બનાવતી હોય કેમ એટલે સારું મસ્ત લાગે. નહીં તો એમાં ગ અમારા ઘર ની તૈયાર ખવડાવા.
હા, મારી મમ્મી બી એવી રીતે જ બનાવતી છે. આમલી માં લાખીને પછી બનાવે ને પછી તે મારી બેંન બી બો ખાય એ બી બો એને બી બો ભાવે. મારી ઘરે બધા જ ખાય પણ મેંજ ની ખાઉ ખબર નહીં મને ભાવવા જો નાલાથી મેં ખાઘેલી નહીં કે એટલે બ જે જ નહી કરે પછી પેલું ફૂલ ફૂલ જેવા ઉગે તેનું શાક બનાવે ખબર?
પેલું હેવડાં નું શક ને હવ હેવળો હને તેને બરાબર ઉકાળીને બનાવ પડેને તો ખંજવાડુ આવે પછી. એટલે હજુ તો પેલું અમે તો ત્રાય જ નની કર પણ બધા બઉ ખાય તે જોયલું ખરું પણ મને તો જોઈને ને ખાવાનું મન નહીં થાય.
મારી ઘરે બી ની બનાવ પણ બધા આ બાજુ ઘર બાજુ તોડવા જાય એ બાજુ એટલે વાળી વાળી એ ખેળ પણ બહુ બધી લાગેલી હૈ. બધ થામ લપડ ને ચઢી ગયલી તો ઉપર બી કરંટ લાગે એ બી ન બીખ લાગે તો ઉપર બી ચઢ ચડી ને તોડી લાવે એ લોકો તો એવું કરે.
તે તો પેલા શ્રી ફૂલ તે તો મને બહુ ભાવે. હા સ્ત્રી ફૂલ તે અલગ આવ પાછ પેલ વેલા પર પેલા સફેદ કલર ના ફૂલ લાગે જ ને?
હા. ખબર નહીં આ બાજુ બહ ખાય બધા હા.
હો. કસી મારે કામ છે હમણાં, પછી ફોન કરું.
હા, ચાલ